હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ આપડે પણ મજામાં જમી લીધું
હજી વાર છે આજે ગેસ્ટ આવવાનો છે ઘરે
અચ્છા ગેસ્ટ આવવાના છે આટલા વરસાદમાં ગેસ્ટ અચ્છા ગેસ્ટ આપડા જ છે એટલે વરસાદમાં આવે છે એમ
હા પણ સાચી વાત છે ગેસ્ટને એવું જ હોય કે ચલો વરસાદ છે તો આમ માટો મારી આઈએ
હા ઘરે હા ઘરે બેસી બેસી શું કરે ઘરે
હા સાચી વાત છે બોલો બીજું તો ગેસ્ટ આવવાના છે તો શું બનાવવાના છો
આજે છોલા ભટોરા બનાવે છે
ઓ અચ્છા છોલે ભટુરે બનાવશો તો બહાર થી લાવશો કે ઘરે બનાવશો
ના, ના, જાતે બનાવશે ઘરે
અચ્છા ઘરે બનાવશો તો તો સારું મારેય આવવું પડશે પછી ગેસ્ટ બનીને તમારે ત્યાં એમ
આવોન તમે જયારે ખાવ ત્યારે ખાહો તો એક દિવસ પહેલા કહી દો
કઈ વાંધો ની હવે હું તમને જ કહીશ બસ બારથી મારા ખર્ચો બ
હા, અમારે મોસ્ટલી શું સેટરડે નો પ્રોગ્રામ હોય છે છોલે ભઠુરે ન
અચ્છા અચ્છા એટલે હા એટલે દર શનિવારે તમારે મતલબ કે મોસ્ટ ઓફ આઈસ મતલબ કે
હા, કોઈ ગેસ્ટ આય કે ના આય ઘરે અ શનિવારે છોલા ભઠોરા તો ગમે
બધા, હા સારું કેવાયલો દાળ ભાત
બનાવવા પડશે ને આ વીક માં
હા, સાચી વાત છે બધી ડીશ અલગ અલગ બનાવી જોઈએ અને હવે તો વરસાદ તો થોડું મજા આવશે ગરમ ગરમ ભટુરે સાથે છોલે
હા, તમે શું શાના માટે કોલ કર્યો મને
મેં તમને એવું એવું ફોન કર્યો છે કે ભાઈ આપડે જેમ કે બહાર જવું હોય તો આપડે કેવો મતલબ કે ટ્રાવેલ કયું સારું છે કે ભઈ જેમ કે ટ્રેનમાં જવું વધારે બેસ્ટ છે કે પછી આપડે ગાડીમાં જવું બેસ્ટ છે કે બસ માં તમે મને ખાલી આટલું કેશો
મને તો ટ્રેનમાં અ ટ્રેનમાં લઈ સહી લાગે છે કેમ કે ટ્રેનમાં દૂર ના હોય તો દોરના માટે ટ્રેન બેસ્ટ રહે છે
હા, મેં પણ ખબર શું વિચાર્યું અમે પણ આમ તો ટ્રેનમાં જ ટ્રાવેલ કરીએ છીએ પેલા અમે વધારે ને બાય રોડ ટ્રાવેલ કરતા હતા દિલ્હી જવું હોય તો બાય રોડ ગાડી લઈને જતા હતા ચંદીગઢ જ્યાં જવું હોય ને અમે બાયરોડ જતા હતા પણ હવે વરસાદના મોસમ ના લીધે એકસીડન્ટ પણ બહુ થાય અને એના લીધે એવું થાય છે કે આપણે બાય રોડ કરતા બાઈ
હા, સારી ટ્રેનમાં શું છે કે વરસાદ હોય ના તો ટ્રેનમાં રૂકે ના ટ્રેન કઈ ના ઓર અ પર્સનલ ગાડી લઈ જાઓ તો પાની જગહ જગહ પાની ભરાઈ જાયન તો ગાડી ફસી જાય તો મજા ની આય
કોઈ મજા ના આવે સાચી વાત છે, મેં પણ વચ્ચે અમે ને ટ્રેનમાં અમે મોસ્ટ ઓફ ટ્રેનમાં જ હવે ટ્રાવેલ કરીએ છીએ જેમાં અમારે દિલ્હી જવું હોય ચંદીગઢ જવું હોય પછી અમૃત જવું હોય તો મોસ્ટ ઓફ અમે ટ્રેનમાં જ ટ્રાવેલ કરીએ છીએ પણ બાય ચાન્સ જેમ કે નજીક નું હોય ને જેમ કે કોઈ મંદિર માં દર્શન કરવા જવું હોય સે સવારથી સાંજ સુધી પ સુધીમાં, તો અમે બાય રોડ જઈએ, પણ દૂરમાં પણ હા, દૂર જવાનું હોય ને તો અમે પેલા બાય રોડ જ જતા તા પણ હવે તમને ખબર જ છે કે બધ એક્સિડેન્ટ વધારે થાય છે એટલે એના લીધે. એના લીધે વધારે આપણે મતલબ પ્રોબ્લેમમાં આવીએ કરીએ.
હમ સાચી વાત આ લેક પાસમાં જાવ તો. ચલો સવાર જાઓ સાંજે પાછા આવી જાઓ ના તો એના માટે તો. બ બસ ની બસ કરતા આપના પર્સનલ ગાડી લઈ જાઓ ના.
હા પણ બસ માં પણ રિસ્કી જ કામ છે બસ વાળા પણ રમા રમ જવા દે. દે છે કોઈ મતલબ નથી હે
એસે અમારો
હા અને એમા પણ બસ માં પણ જો આપણને જોવા જઈએ ને તો એમાં પણ આપણને થોડું સાવચેતીથી જવું પડે. કારણ કે એમાં પણ વધારે રિસ્કી કામ છે.
સાચી વાત છે. તોરાહ ટ્રેન મે જાવ તો ટ્રેનમાં ટિકિટ બી વહેલા કરવા પડશે ના
અરે ટ્રેનમાં તો હવે ટિકટો થતી જ નથી.
હા મારો સેમ છે એ બાગ તો તીન મહિના પહેલે કરાવું ટિકિટ તો મેળ પડે.
ના તો તમે ત્રણ મહિના પહેલા કરાવો છો તો તમારી કન્ફર્મ થાય છે ટિકિટ?
હા હા કન્ફર્મ થાય છે એક ક્યાં સિસ્ટમ છે ને ટિકિટ કરવાનું કે સા ત્રણ મિલા પેલે બારીક હુલે ને અ ત્રણ ટિકિટ લેવાની છે તો તરત મિલી જાય. તો ટિકિટ બુકિંગ કરી કે રખવાની રે તો જાવ કે નહી જાઓ એ તો ખબર બહાર પડી
હા ના પણ એમ નહ તમારી મતલબ એક જણની ટિકિટ કન્ફર્મ થાય છે કે તમે એક સામતા ચાર પાંચની ટિકિટ થઈ જાય છે બધી
ના ના ના મારી તો બધાની થાય છે.
બધાની થઈ જાય છે એટલે તમે શું સમજે ને હું એવું કઉ છું જેમ કે તમારે એક જણ ને જવું હોય જેમ બે જણ જેમ કે ચાર જણને તમારે જવું છે બરોબર
હમ હમ.
તો તમે ટિકિટ હમણાં કરાઈ.
હમ.
તો પછી તમે મતલબ ટિકિટ હમણાં જેમ કે કરાઈ તો ચારેય જ ચાર ની કન્ફર્મ થઈ જાય છે કે પછી મતલબ કે બે જણની જ થાય છે કે એક જણની થાય છે?
ના ના ના તો તો બધાની થાય છે એ તો તત્કાલ ટીકટની પ્રોસીઝર મેં ના એમ થાય છે. જો તત્કાલ ટિકિટ હોય છે ના એમાં છે ટિકિટ સાત છે ટિકિટ હોય છે તો છે ટિકિટ મળી જાય તો મળી જાય ના ના વેટિંગ આવી જાય તો આ જાય એમાં ખબર નહી પડતી પણ બીજી ટિકિટ કરાવો ને હા. બીજી કરાય હો ના તીન મહિના પેલા.
હા.
તીન મહિના પહેલે કરા ઈ હો ના તો બધાની કન્ફર્મ મિલી જાય તમે ટી
અચ્છા ત્રણ મહિના પહેલા કરાઈ યે તો જ કન્ફોર્મ થાય એમ?
હા અને કે યે બ પંજાબ સાઈડની ટ્રેને યા યુપી સાઈડની ટ્રેને એમાં ક્યાં ભીડ બહુત હોય છે કયારે રોજે રોજે ચાલે છે ને આ ગાડી એ
અચ્છા અચ્છા અચ્છા
હાં તો એમાં ક્યાં કન્ફર્મ ટિકિટ લેવા માટ ટે તો બે ત્રણ મહિના પેલાય બુકિંગ કરવા પડશે અમે ઈ રીતે જ આવે છે અમે અગર સડનલી જાણા જાવું પડે છે તો તત્કાલ લેઈ લેય તી તો અગર વાર હોય તો તીન મહિના પહેલા ટિકીટ કરવાઈ દે બુકિંગ અન ના જાઓ તો ટિકિટ પાછા કરી આપે એમાં શું છે
પણ એ કપાઈ ન જાય
અથવા ઈતના ક ફરક ના પડે ના એક ટિકિટ ઉપર સો રૂપિયા યા બ દેઢસો રૂપે જાય છે પણ જાતે કે જાવુ પડશે તો ટિકિટ કન્ફર્મ હો ના જાઓ વો બાત બાત
અલ હા હા ના જવું હોય એ વાત પછી ની છે પણ જવું હોય તો પછી હા સાચી વાત છે જવું હોય તો પછી આ રીતે ટિકટ કરાવાની આમ તો અમે મોસ્ટ ઓફ ટ્રેનમાં જ ટ્રાવેલ કરીએ છીએ પણ અમે શું એજન્ટ થ્રુ કરાવીએ છે
હ મારો તો ભાઈ છે માં હ મારો તો ભઈ એજન્ટ છે આવા તો ટિકિટનું ટેન્શન લેતો નથી
અચ્છા એવું છે તો કંઈ ની હવે મારે કરાવી હશે ને તો તમારા ભઈ પાસેથી જ
હં આમાં ક્યા બા મારે જાવું હ તો મારે પિયરેય જાવું પડશે તો મારા ભાઈનો ખબર છે કે ના આ આવવું છે તો એના ટિકિટ પ પેલે થી કરી નાખે છે પેસા ભી બાદમેં પાસ આપ પુને તો મેં
હા બરોબર છે ના એમ નઈ કારણ કે અમે કરાવીએ છીએ ને તો અમે અઈયા એજન્ટ છે પણ એનાથી કરાવીએ છે ને અમુક વાર અમે તત્કાલમાં કરાવીએ છીએ પણ અ તત્કાલમાં શું થાય છે કે અમુક વાર ટિકિટ નથી પણ થતી વધારે આ મ હોય ને ભીડ તો એના લીધે નથી પણ થતી તો એજન્ટ થ્રુ કરાવીએ છીએ
પતા નઈ મારે ભાઈને બાબ્બા બાપ્પાજીનો હાથ છે એને તો કોઈને કોઈને ટિકિટ કરે ના કન્ફર્મ તો મળેય મળે હાં એ તા અવે અત્યારે અ વેકેશન અતું ના તો મા પ જાવું પડે આ પંજાબે તો ટિકિટ મળતી નથી બે તન વખત અ અઈયા ટ્રાય કરી મને પણ નઈ મળી
તો મારું કેવું છે કે આપણે દૂરનું સફર કરવું હોય તો ટ્રેન બેસ્ટ છે આપડા માટે એમ
તો સાચી બાત હ ટ્રેન ના તો કેવા અ સ્ટેશન પે રૂ કી જાય
પર એમ હા એમ જોવા જઈએ તો બાયરોડ પણ બેસ્ટ જ છે મારા હિસાબથી કે પોતાની ગાડી હોય તો ક્યાંક રોકવું હોય તો રોકી શક કે ફોટો બોટો પાડવો હોય તો પાડી શકાય તમારું કેવું શું છે આમાં
આવી વાત સાચી છે લેકીન મેને તો ટ્રેને ગમે છે મને તો દૂરનું સફર હેના અ એમાં તો પર્સનલ ગાડી મે મજા ના આયા પેટ્રોલ કીતના બઢે ટેક્સ આપો પેટ્રોલ આપો એના કરતા તો બે વખત ટ્રેનમાં જઈના આવો.
હા સાચી વાત છે આ વાત સાચી છે.
હા તો
હા તો કઈ નઈ હું મારે હવે હા સચિન ને મેં કીધું લાવ તમને પૂછું કે ટ્રેનમાં ને આપડે બાય એર એરમાં પણ લોકો જાય છે પણ એરમાં તો શું છે કે ત્રણ ત્રણ છ છ હજાર રૂપિયા લઈ લે છે. તો એના કરતા આપણે પછી એટલા જ બધા માણસોને એક એક પર્સનને છ છ હજાર આપવા કરતા પછી બાય રોડ જ ના માણસ જાય.
હા વો વો સાચી વાત છે તારી.
છે ટ્રેન થોડી બેસ્ટ લાગે છે મને પણ
ટ્રેનમાં તો શું છે કે ગરમી હોય ના તો એસી ની ટીકટ કરી લો ફર્સ્ટ એસી, સેકન્ડ એસી થર્ડ એસી સે સ્લીપર કોચમાં તો હવે કોઈ જાતો નથી કેમકે ભીડ બહુ થઈ જાય તે
ના ના હવે સ્લીપર માં એટલી ભીડ નથી થતી ના હું જઈને આઈ લાસ્ટ ટાઈમ તો સ્લીપર માં એટલી ભીડ નહી થતી કારણ કે હવે ને રુલ કાઢી જ દીધો છે. રેલવે વાળા એ કે જેની ટિકીટ કન્ફર્મ હશે ને એજ માણસો બેસે વધારાના જે નહીં ઉપર ચડી જતા હતા પેલા હવે એ બધુ જ બંધ થઈ ગયું છે કારણ કે હું જઈન ને આઈને અને મોસમ ઠંડુ હોય ને તો અમે સ્લીપરમાં જ જવાય છે.
અમે બી પહેેલા સ્લીપરમાં જાતા હતા જે હવે અબ ઉસમેં એસી કોચ મે બન બનાઇ
અચ્છા ના કારણ કે ના હવે તો રૂલ્સ શું બહુ ચેન્જ થઈ ગયું છે. હા એસી માં પણ મજા આવે પણ આમાં શું છે કે હવે બધા રૂલ બહુ ચેન્જ થઇ ગયા છે. સ્લીપરમાં હવે તો કેવું થઈ ગયું છે તમને કહું કે જેટલા માણસો ની જેટલી ટિકિટ થશેને જેમ કે મારી ટિકિટ મારા ભયની કે ગમે તેની હોય એટલા માણસો જ ખાલી બેસી શકશે જેમની ટિકિટ હશે એજ એમની સીટ ઉપર બેસી શકશે બા કી બીજા પર્સન જે પેલા ભીડ થતી હતી ને બ ધા આઈને બેસી જતા હતા એ બધું હવે બંધ થઈ ગયું છે હવે બધું સિસ્ટમ હવે એ બધાને જનરલ માં કાઢી દે છે.
ચલો વાંધો નહી તમે ટિકિટ કરવાય હોયને તો મારી બાઈ નો નંબર આ
હા કઈ વાંધો નહીં હ હા થેન્ક યુ બસ આજ પૂછવું તું તમને ઓકે બાય જય શ્રી કૃષ્ણ